હા, હાલો કેમ છો બધાં મજામાંને? હ અવાજ આવી રહ્યો છે. હા, બધાં મજામાં છે.
આજે હું ખૂબ જ અગત્યની વિષય વિશે વાત કરવા જઈ રહ્યો છું જેનો ટોપ બાળપણ આપણું બાળપણ કેટલું નિર્દોષ હતું. તે આપણાં મતલબ આપ આપરું બાળપણ એટલું મને તો બાળપણનો સમય બોજ યાદ આવે છે. બાળપણ આપરો મતલબ એવો સમય હતો જેમાં આપડે કોઈ જવાબદારી ની હતી કે કોઈ કોઈની રોકટોક ની હતી આપડે જે કરવું હોય જે કરવું હોય એ કરી શકતા હતા. આપડે મિત્રો સાથે રમતા હતાં, શાળા જતાં હતા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા પણ આપણું બાળપણ એ મને બો બોજ યાદ આવે છે. તમારું બાળપણ કેવું હતું?
હા, અમારું બાળપણ પણ એવું જ હતું અમારે ત્યાં અમે બધા સાથે મળીને રેતા હતા કે મારા ફોઈના છોકરા કે એવા આવતા હતા ત્યારે અને ખુબ જ હતું. અમે સાથે મળીને રમતા હતા ફરતા હતા ક્રિકેટ રમતા હતા. અને અ ઘણી વાર ઝઘડા પણ રહ્યા હતા પણ તે અ તે બઉ બઉ સારું લાગે છે કે આજે પણ આવે ત્યારે એ લોકો બહુ હારું લાગે કે તે કોઈ આયુ લાગે અને અને તે ખૂબ જરૂરી છે અને તે
હા બિલ બિલકુલ સાચી વાત. ત્યારે આપડા મતલબ ત્યારે આપણને કોઈ ચિંતા ન હતી કોઈ ફરક કઈ આપડી કોઈ પરીક્ષા ની તૈયારી નહી કરતા હતા કોઈ પરીક્ષાની સ્પર્ધા પરીક્ષાની કોઈ તૈયારી નહી કરતા હતા તારે કેવું કે ભવિષ્ય નો પણ ન ડર હતો. દરેક દિવસને આપણેે ઉત્સવ જેવો ઉજવતા હતા. અને સવારે ઉઠતા જ આપણેે રમવા નીકળી જતા અથવા સ્કૂલે જ નીકળી જતા હતા તને યાદ છે આપને સાથે સ્કૂલે જતા હતા. એ દિવસો.
હલો. હલો
એક
હલો
હા હલો ઓકે હ આ બાળપણમાં આપણે ઘણી બધી એવું પ્રવૃત્તિઓ પણ કર્યા હતા જેના લીધે આપણને ખૂબ મજા પણ આવે છે અને તે તેના લીધે આપણે ખુબ સારું પણ લાગે છે અને તે અન્ય પ્રકારની આપણને મજા આવે છે
હા આપણને શિક્ષકો ભણાવતા હતા વાર્તા કરતા ભણાવતા હતા ક્યારે રમત કરતા ભણાવતા હતા ક્યારે ગીત ગાતા ભણાવતા હતા પણ તે ભણવાની જ કે અલગ મજા હતી
મને તો મારા આપડા શાળાના વિરામ સમય યાદ આવે જેમાં આપણે સાથે બેહીને નાસ્તો કરતા હતા એકબીજાના ડબ્બામાંથી ખાતા હતા અને મેદાનમાં દોડવા રમવા જઈએ અને પ્રવૃત્તિઓ કરતા હતા તને યાદ છે એ દિવસ
હા અમને યાદ છે એ દિવસ કે એના લીધે આપણને ખુબ મજા પણ આવતી હતી અને એ આપણને જીવનમાં ખુબ જ જરૂરી પણ છે અને તે બાળપણ એ આપણને ઘણું બધું શીખવે બાળપણમાં આપણને ડબલું ફોન હતા એટલે આપણે ફોન પણ યુઝ ના કરતા હતા અને આજના બધા લોકો તો મે જોમ છું કે ફોન મા લાગી ક્રિકેટ ને એવું રમવા ન જાય અને બહાર પણ ન નીકળે અને જેના કારણે આજકાલના ભોયરા લોકનું જીવન પણ એવું જ થઈ ગયું છે
હમ સાચી વાત છે આપડે પેલા વહેલા ઊઠતા કોઈ ઉતાવળ ન રહેતી હતી આખો દિવસ ફરવું રમવું પરિવાર સાથે સમય પસાર કરવો એજ આપડી જિંદગી હતી રવિવારની મજા જ કઈ અલગ હતી તે સમયે કેમકે આખા અઠવાડિયા નો વેટ મતલબ રાહ જોતા હતા કે રવિવાર ક્યારે આવે રવિવાર આવે ક્યારે
પણ રવિવાર ના દિવસે એટલો જલ્દી દિવસ નીકળી જાય કે ખબર નહી પડે ત્યાં તેવું નહી લાગે
હા તો તું ગ હા ઘણી બધી હલે એ અવાજ આવ્યો
હા આવી રહ્યા છે
હા બાળપણ આપણે ઘણી બધી રમતો રમ્યા છે જેમ કે ક્રિકેટ હોકી અને અન્ય પણ રમ્યા છે અને જેના કારણે ખુબ મજા પણ આવે છે આપણે એ આપણને ખુબ જ યાદ પણ આવે છે તમારો બાળપણ ન કઈચ છય તો કેવો નહી
મારી બાળપણ મારું બાળપણ એટલું મસ્ત વિત્યું હતું કે મારે મેં પેલા મારા મામાને જ ઘરે રહેતો હતો ત્યાં દાદા દાદી સાથે મને અતર પ્રેમ મળ્યો માામા મામી ભીને સારી રીતે રખતા હતા એ જ રીતે હમે મારું બાળપણ ટાકતું મામાને ઘરે જ ગયું હતું પણ ત્યાંથી પણ અમે સાથે મારા મામા છોકરા જોડે અમે સ્કૂલમાં જ ફરતા હતા રમતા હતા સાથે ખાતા હતા અનેક પ્રવૃતિઓ કરતા હતા એ દિવસ જ ક અલગ હતા
હા તમારે કીધું એ બાળપણમાં આપણે ઘણી બધી પ્રવૃતિઓ કરતા હતા અને જેના લીધે ખુબ સારું છે અને એ બાળપણ આપણે ઘણી બધી રમતો અને અન્ય બધું કરતા હતા ત મને યાદ છે
હા યાદ છે મને એવું લાગે આપણું બાળપણ તો પાછું નહી આવે પરંતુ આપણા જીવન તેની યાદો આપડ જીવનભર આપડે રહી જાય એવું લાગે છે મને બાળપણ એ આપણ ભગવાન દ્વારા આપેલી સૌથી મોટી અદભુત અને સારામાં સારી ભેટ છે મને તો લાગે છે તમને શું લાગે છે
હા તે તમારી વાત સાચી છે કે ઘણા પ્રકારના આપણે રમત રમ્યા હતા ગીલી ઢંડા હોકી અને ખેલાડી અને આજના બધા અમુક જણા અ એવું રમતા નથી મનતા નહી લાગે કે એ બાળપણ હ જીવી શકશે બાળપણમાં આવે તેઓને રાખવાડે રાખવા આવે કે આપણને તો પેલા એવું કઈ ના હતું કે આપડણે ગમે રડતા હતા અને જેના લીધે કોઈને ધૂળમાં રમતા હતા અને તે ખૂબ જરૂરી પણ છે અને તે બાળપણમાં આપને ઘણા બધા આ વસ્તુઓ પણ જોયા હતા અને તે ખુબ જ જરૂરી છે કે તે હા અન્ય પ્રકારનું જ છે
હા સાચી વાત છે આપડ તને ખબર શાળામાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવતા હતા ત્યારે આપડે દરેક જ સ્પર્ધામાં ભાગ લેતા હતા જેમ કે ભાષણ સ્પર્ધા ગીત નૃત્ય અને અનેમાં ભાગ લેવાની જ કઈ અલગ મજા હતી એવું નહી લાગતું
હા મને તો એવું જ લાગે છે કે આપણે ભાગ લેતા તે ખુબ જ મજા પણ આવે છે અને તેમાં આ ઘણી બધી સ્પર્ધામાં ભાગ લીધો કે અન્ય અન્ય સ્પર્ધામાં પણ આપણે ભાગ લીધો છે અને આપણે સાથે બનીને ઘણા આપણે રમ્યા પણ છે અને તે આજે યાદ પણ આવે છે આપડે દુકાન નું ખાધું એ પડીકા ખાધા અને આપણે ફરવા જતા ફરવા હતા અને કઈ પણ નાની મોટી જગ્યાએ જતા હતા તેલા મજા હવે દોડી ના જયા હતા પણ તેવી કોઈ મજા મને લાગતી નથી એટ તે ખુબ જ બાળપણમાં આપણે ખુબ સારું લાગે છે
મને તો આજે એ પણ દિવસ યાદ આવે છે જયારે મને મેં ભાષણ સ્પર્ધામાં રહ્યો હતો ત્યારે મને પહેલી વાર સ્ટેજ પર મોકલ્યો હતો ત્યારે પહેલી વાર હું સ્ટેજ પર જવાનું બહું જ ભીક લાગતી હતી પરંતુ શિક્ષણ અનુભવથી અને શિક્ષકોના સલાહ હતીનમે મરામાં થોડો આત્મવિશ્વાસ આવ્યો હતો તેથી હું ત્યારથી ભાષણ મતલબ સ્ટેજ પર ભાષણ આપવા જાઉં છું અને આજે હું ખુબ જ સારી રીતે ભાષણ આપી શકું છું મને તો એ લાગે છે કે શિક્ષક દ્વારા મને જે જ્ઞાન આપવામાં આવ્યું હતું તેના દ્વારાજે હું સ્ટેજ પર કોઈ પણસ કરી શકું છું
તમારી વાત સાચી છે કે હું પણ એવું જ હતું કે પેલા મને ભણવામાં જ પછી ત્યાં એવ લીધું પછી અમે બાળપણમાં ઘણા બધા જગ્યાએ ટ્યુશન પણ જતા હતા અને ધીમે ધીમે પછી ધીમે ધીમે આગળ વધ્યા અને અમુકને જોઈને જ આપણે આગળ વધી જેમ કે કોઈ પણ ડોક્ટર છે છ કોઈ સીએ છે આપણે એ લોકોને જોઈ ને કે આપણે એવું બનવું જોઈએ એવું સપનું હોય છે એ સપના તો હોવા જોઈએ દરેક આદમીમાં કે તે અને તેઓના નિયત પણ સારી રહ્યો છે અને તે ખૂબ જ જરૂરી છે
હા મને તો રમોત્સવ ના દિવસો ખુબ જ યાદ આવે છે જેમાં રમોત્સવમાં અનેક ગેમ રાખવામાં આવતી જેમકે દોડ કબડ્ડી ખોખો અને બીજી રમતો અનેક જેવી રમાતી હતી તેમાં ભાગ લેવાનો કોઈ અલગ જ મજા આતી. જીતીએ તો આનંદ થતો હતો પણ હારી જાય તો દુખ પણ થતું હતું પણ હાર જીત એજ આપણે શીખ હાર જીત તે તો જીવનની જીવાદોરી છે એમ આપણને શિક્ષક દ્વારા શિકષ શીખવામાં આવ્યું હતું તો શિક્ષકે આપણને સારા સંસ્કાર અને ઉચ્ચતમ અ શિક્ષણ આપીને પણને આજે મોટા કરીને જે આપડે મોટા થઈ ગયા છેએ એવું લાગે છે મને.
હા તમારી વાત સાચી છે કે ઘણા પ્રકારને આપણે એવું પણ જોયું છે ચાલો આપણે એજ રીતના આગળ પણ વાત કરીશું.
હા